હલો કેમ છો બેન
ત તમે કેમ છો
હું પણ મજાને છું.
પણ
બે પણ મજા મે છું અવાજ આવે છે.
હા આવે હવે
હજ આપડે કયા ટોપિક ઉપર વાત કરીએ હા આવે
હા ગામડામાં જીવન અને પહેરી જીવન.
તેવું છે ગામડા ન જીવન ઉપર આપડે વાત કરીએ એવી છેને
હા
મારા અવાજ નથી આવી રહ્યો.
હા આવે છે હવે?
હા હવે આવે છે થોડા જોર થી બોલો હા
હા આવે છે ને
હાવે આવે છે
ગામડાનુંું જીવન અને શહેરી જીવન બંનેના પોતપોતાના અલગ ફાયદા હોય છે અને
બરાબર છે સાચી વાત છે પણ મારો કેવાનું મત મતલબ આ છે કે ગામડાનું જીવન તો બહુ જ સારું છે.
ામડાંનું જીવન સારું છે આપડે રહેેવા માટે ખાવાતીઓ માટે એ સારું છે પણ અત્યારે ગામડાઓમાં શું છે. કે શિક્ષણ થોડું ઓછું હોય છે કમાવાનું અથવા કામ નોકરી ધંધા એ પણ ઓછું હોય છે કેમ કે અત્યારે સિટીમાં સિટી વાળા લોકો ઘણા આગળ વધી રહ્યા છે અત્યારે
હા એ પણ આવે છે
સ્થિતટી માં બધું અત્યારે મોટી મોટી સ્કૂલો શાળાઓ બની ગય છે. ઘણા બધા વાહનો હોય છે. ગામડા માં અત્યારે વાહનોની થોડી ઓછી સુવિધા છે. એમ જે અમુક અમુક ગામડા તો એવા હોય છે ને કે ત્યાં અમુક જ તેમ વાહન મળતા હોય છે રિક્ષા હોય કે બસ હોય એ ટાઈમ ટુ ટાઈમ જ મળતા હોય પછી તમે આજે ટાઈમે ન જાવ ને તો તમારે કલાક બે કલાક એવી રીતે ત્યાં ઉભું રહેવું પડે ત્યારે તમને વાહન મળતા હોય છે સિટીમાં કેવું છે તમે ઓનલાઈન કરી દો એટલે તમારા ઘરે સુધી આવી જાય એ લોકો લેવા માટે તમે ગાડી વાળા છે બાઈક વાળા છે રિક્ષા વાળા છે ઓટો ઉબેર કરી આપો તમે તમને છેક ઘરે સુધી લેવા આવે
છોક છોક શીતું રેવાનું જ ગમાડે છે ને ગામડા રહેેવાનું ક ગમાડે છે
હા ગામડામાં એટલે એટલી બધી સુવિધા નથી એમ, પણ ગામડામાં એ એટલે જે એ સારું છે કે ગામડાનું જીવન શાંત હોય છે એકદમ
હવા પાણી જે
અને પ્રદુષણ મુક્ત હોય છે પ્રદુષણ ઓછું હોય છે ગામડાઓમાં
કોઈ જાતની બીમારી ના હોય આપડે શરીરમાં
હા અને પ્રાકૃતિ થી, ઘણું નજીક હોય છે જેમાં અ એટલુંબધુ એકદમ શાંત વાતાવરણ નથી હોતું ભાગ દોડ વાડુ ને એવું બધું વધારે હોય છે પ્રદુષણ વાળું
દિવાલી ભી બહજ મજા આવે તને તમને ગામડામાં રહેવાનું ગમે છે કે શહેરમાં રહેવાનું
ગામડામાં રેવુ ગમે મને તો
હા મને પણ ગામડામાં રેવાનું બહુજ મજા આવે છે ગામડા ની વાર્તા આપડે બધા મજા આવે છે ગામડાના ઘર ગામડાનું બધું હરિયાલી બધું જોવાનું રેવાનું ખાવાની પીવાની બધું મજા આવે છે.
હા એજ વાત સાચી છે કેમ કે ગામડાના અને ગામડાના માણસો પણ સારા હોય છે એકબીજા સાથે ભાઈચારા ની જેમ રેતા હોય છે એકબીજાને મળતા હોય છે. કામેધંધે ગયા હોય તો લોકો સાંજે પાંચ છ વાગે સુધી મા તો ઘરે પાછા આવી જ જાય અને ઘરે આવી ને એટલે સ્ત્રીઓને તો થોડા ઘણું કામ હોય ભાઈઓ હોય અથવા તો સ્ત્રીઓ નવરાત્રીની બારે ઓટા હોય ત્યાં ઓટા પર બેસે બધા એક જોડા સાથે વાત કરતા હોય છે.
હમ્મ
ગામ ભાવ બધું ઘણું જોવા મળે છે હજી
હમ્મ શહેરો મા તો લોકોને કયાં ટાઈમ હોય બધા બધા પોત પોતાના ઓફિસ જાય હોજે આવે ને ખાય એ પાલીને ઊંઘી જતા હોય બિચારા કયો ટાઈમ હોય વાત કરવાનો
હા અને સીટીમાં પણ ગામડામાં એક રીતે એવું છે કે ગામડાના લોકો સવારે વહેલા ઉઠી જતા હોય છેે, સવારે વહેલા ને કામે ધંધે સાત વાગ્યામાં તો કામે ધંધે વયા જાય છે. અને સાંજે પાંચ છ વાગે તો એ પાછા આવી જતા હોય છે. અને સિટીમાં કેવું છે કે સવારે દસ વાગે તો ઉઠે અને અગિયાર વાગે બાર વાગે ઓફિસે જતા હોય છે. તો પછી રાત્રે પણ મોડા જ આવતા હોય છે.
હમ્મ હમ્મ
હા રાત્રે નવ દસ વાગે અમુક અમુક લોકો તો અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા સુધી નોકરીઓ પર જોબ પર હોય કેમકે રાત્રે મોડા આવે એટલે સવારે પછી મોડા જ ઉઠવાના
અત્યારે પણ હું પણ ગામડા જ રહું છું મને બઉ જ ગમે છે ગામડામાં રહેવાનું.
હા સારી વાત છે ગામડામાં જેવું એ ગામડા નો જીવન સારું હોય છે ત્યાં તમને ખોરાકને બધુ પણ સરસ અને તાજું મળી જતું હોય છે કેમ કે ગામડા માજ લોકો ખેતી કરે છે સીટી માં જેવું જોવા નથી મળતું આપણને
હા ખેતી બધા કરીએ જોવા મળીએ મને બહજ મજા આવે છે
હા સાચી વાત છે
ગામડામાં લોકો ખેતી કરતા હોય છે ખેતરે જતા હોય છે ખેતરોમાં પણ તાજું એવું સરસ સરસ શાકભાજી ઉગાડે છે
પછી જાઉં શહેર માં કેવી જઉં કે જો વેકેશન પડે ને ખાલી ફરવા માટે જઉં મને ફરવા માટે ખાલી શહેરમાં સારું લાગે છે પણ રહેેવા માટે ગામડું સારું લાગે
સાચી વાત છે
હા
ગામડા માં રહેવું એ સારું છે સારી વાત છે ગામડામાં રહેવું એ અને તના ગામડામાં એવું બધાને ગમતું હોય પણ અ્યારે ગામડાઓમાં શું છે ખબર છે કે કામ ધંધા મળ નથી છોકરાઓને સારું શિક્ષણ નથી મળતું એટલા માટે અને લોકો અત્યારે સિટી માં જતા રહે છે
બરાબર છે હા ગામડામાં બધી વ્યવસ્થા ના બને એટલે બિચારા પછી શું કરે પછી પોતપોતાની મજબૂરી માટે જવું પડે
પોતાને અત્યારે હાઈફાઈ જીવન જીવવું હોય છે એ છોકરાઓને પણ એ મોટું એવું જીવન જે તકફ પડે છે એલે પછી લોકોનું તો સિટીમાં જવું પડે કેમ ગામડામાં તો એવું જીવન નથી હોતું અહિયાં
મ હમ
ગામડામાં તો એકદમ સાદું અને સિમ્પલ જીવન હોય છે લોકોનું
અચ્છાચછા બરાબ
એટલા માટે બધા લોકો સિટી માં રેવા જતા ગ છે
બરાબર પણ ગામડાશો કે શેરમાં રહો
હમ શું કયો છો.
તમે ગામડા માં રયો કે શહેરમાં રયો.
અમે ગામડે જ રહીએ છીએ.
હા આપ બરાબર છે આપણે બંને સરખ છે વું.
હા અમે ગામડે રહીએ છીએ. હણા પગ વાલા બધા ર છે અમદાવાદ અમે અમુક ટાઈ જતા હોય ત્યાં થોડાક ટમ રોકાઈએ અઠવાડિ પંદર દિવસ હમ
હા મારે ભી બધી બહેનો ર છે શહેર માં બધી બહેનો બહાર ર છે બોમ્બે ર છે સુરત બધી જગ્યા ર છે પણ હું કેવું ફરવા માટે જઉં છું ખાલી પણ મને ગામડામાં રહેવાનું બઉ જ બને છે
હા ગામડા ન જીવન સારું હોય છે જયારે શહેર ના જીવન આધુનિક સુવિધાઓ એકદમ ઝડપી વધી ર્યું છે
હ બરાબર છે
સિટી વાળા સિટી ના છોકરાઓ તમે જોજો કે ગામડે આવતા હો તો છોકરામાં કેટલું ટેલેન્ટેડ આવે છે કેટલું સારું એવું જ્ઞાન હોય છે
બરાબર છે
ત્યાં ટેકનોલોજી ન ને પણ બધું વધારે હોય છે અને જેતી વાળા લોકો તો કે કે લગભગ એ વધારે ભણેલા વધારે હોય છે એટલે છોકરાઓને પણ સારું એવું શિક્ષણ આપતા હોય છે. છોકરાઓને પણ સારું એવું શીખવાડતા હોય છે જેમકે ગામડાના લોકો તો આખો દિવસ ખેતીમાં સ્ત્રીઓ હોય કે ભાઈઓ હોય આખો દિવસ ખેતી કામ કરતા હોય અથવા તો ઘ દેતા હોય તો ઘર સાંભળતા હોય તો ભેંસો હોય તો સ્ત્રીઓ એનું કામ કરતી હોય તો બાળકોમાં એટલું ધ્યાન નથી આપતા અને બાળકોને પણ ગામડામાં તો બધા છોકરા આમ તેમ ગમે ત્યાં રમતા હોઈએ તો બધા છોકરાને એકબીજાની જોડે રમવા જતા રહેતા હોયએ છે. તો સ્ત્રીઓને એટલું સારું કે ભલે બાય રમતો હોય આપડે કામ કરી લઈએ.
હ ગામડામાં કોઈ ચિંતા ન હોય. છોકરો ભલે બહાર રમતા હોય પણ ચિંતા નહી રહ્યા શહેરમાં બધા છોકરા બહાર રમતા હોય તો આપડે ચિંતા વોય કે ભાઈ છોકરો ક્યાં ગયો છોકરો કયો ગયો આવ્યો નથી ઘરે આવ્યો નથી ગામડામાં એવું બીક નથી.
સારીતી વે તો ગમે ત્યા્યારે રમતા હોય રમતા રમતા પાછા કરે આવી જઈએ અથવા તો બાર ક્યાંય રમ હોય તો આજુ બાજુ વડા નાનું નાનું બળક હોય તો આજુ બાજુ વડા મૂકી જકે તમારા છોકરો યાં રમે છે લો.
હા એ બધું આપડે ચિંતા શહેરમાં ચિંતા હોય આપડે ગામડામાં કરી
એમાં તો આ લોકોને બીગે રે ને બારે છોકરાઓને એકલા જવા પણ નથી બધતા કેમ કે સુટીમાં આવ બોતાા કાંડ બો થતા હોય છે કે છોકરા ને ઉપાડી જતા હોય હા. એટલે છોકરા એકલા મોકલતા
હાચી વાત હા કિટનાપ થઈ જાય એટલે શહેરમાં થોડું બીક ર છોકરા ક્યાં ગયો આવ્યો નથી ટાઈમ પ્રમાણે સ્કૂલ થી ટુશન થી ના આવ્યો બે તો આપડે ચિંતા છોકરો આવ્યો નથી આવ્યો નથી ઘરે.
હા એ વાત સાચી છે અને સિધી ના લોકોનું શું છે ખબર છે એક બીજા કોઈનું પ્રત્યે એને કઈ ધ્યાન હોતું જ નથી પોતે પોતાનામાં જ વ્યસ્ત હોય છે. ખેટી ના લોકોને એવો જોને ગામડાના લોકો માં તો બધા ઘરે બેઠા હોઈએ બાજુ બાજુ વાળા બાર બેઠ બેઠા હોય ભાઈઓ હોય મોટી ઉંમર ના દાદા હોય માતા માજી હોય. બારે બેઠા હોય તો એ પણ આપડે છોકરાઓ નુ ધ્યાન રાખતા હોય છે. તો ભાઈ પેલા કામ કરે છે તો આપડે ધ્યાન રાખએ થોડ
હા બરાબર છે ગામડાના લોકો બઉ સારા હોય એમ દયા ભાવ ગામડાના લોકો લોકોને દયા ભાવ બધૂ હોય હા અને શહેરમાં લોકોને એવું કોઈ જાન પર્યા કોઈ એમ કોઈ રાખતા નથી એવું
સાચી વાત છે ગામડામાં ખાવાનું પણ સદું સારું મળતું હોય છે જેમકે દૂધ પણ અહીયા સારું મળેે ધ કોથળી નું છાક દહી ઘી બધું એ વેચાતો લેવું પડતું હોય છે. એ અહિયાં સારું. ગામડાઓમાં બધું તમને આસા ઓછા ભાવ માં મળી જતું હોય છે.
મારો કેવાનો મતલબ આ છે. મને ગામડા મ્યુઝયમ બઉુ જ ગમે છે તમને ગમે છે ને.
સાચી વાત છે આપડે આના પરથી એટલું જ શીખીએ કે ગામડા નું જીવન સારું. તો ગામડામાં આપડે બધાને હા ગામડામાં હોઈએ તો રિયાળી વાળું કે સારું લાગે ગામડામાં તો બધા આપડા ગામડામાં જતા હોયને આપડે થોડું એમ કહીયએ કે સારી વાત છે એ ગામડામાં રયે છે.
ગ આપડે આજે સીટી છે ગામડાનું જીવન બઉ જ સારું છે.
સાચી વાત છે
હમ્મ
નાના પરથી પણ આપણને ઘણું બધું શીખવા મળે આપણને ગામડામાં સિટીમાં રેતા હોય એ લોકોને આપડે શીખડવું જોઈએ કે ભાઈ ગામડામાં રેતો આટલો ફાયદો થતો હોય છે ખાવા પીવામાં બધી વસ્તુમાં ગામડામાં ભણતર ના ફી પણ ઓછી હોય છે સ્કૂલની શાળાઓની સિટીઓમાં શાળાઓની ફી કેટલી હોય છે બહ બધી ફી હોય છે
સારું આપડે ફરી મળએ
સાજે તમને જોડે વાત કરીને મજા આવીારી ચાલલો પછી મળીએ બીજા
હા મારે મજાા જોડે વાતરવાળ